હજુ કેમ છે ભાઈ
હા.
હાલો.
હાલો.
રામ રામ રાજુ કેમ છે ભાઈ ઘણા દિવસે ફોન કર્યો. બસ મજામાં છું ગઈ
તોકે હમણાં તમને દેખાતા નથી કઈ બાજુ ખોવાઈ ગયા.
હમણાં શાસનગીર ફરીને આવ્યો જંગલની ધૂળ હજી મારાં કપડાં અને મન બંને પર તરી નથી. વિચારું કે આ અનુભવ સૌથી પહેલાં તારી સાથે જ વેચું.
તો તો તમે સીધા સિંહ ના સામનો જ કેવા કય એમ
હા.
કેવો રહ્યો પ્રવાસ તમારો
બહુ જ મસ્ત રહ્યો.
શિવ ના દર્શન થયા કે નઈ
હા સિંહના દર્શન પણ કર્યા.
કે પછી સુકા પાદળા ઘણવા ગેતા
ના ના સિંહ ના દર્શન પણ કર્યા અને અત્યારે વરસાદ વાતાવરણ પણ આહલાદક થઈ ગયું છે. હા. ગીરનો પ્રવાસ એટલે માત્ર સિંહ જોવો નહીં. પણ આખું જંગલ અનુભવવાનું છે. પેલી વોલ સોનકાની કવિતા છે ને જેના ફોન પર થ થી વાતચીતમાં સામેવાળાનો અવાજ અને એના મનના વિચારો બંને સંભળે છે. ગીરનું જંગલ પણ એવું જ છે ત્યાં આપણને અવાજ કરતાં તો મોનનો. માણવાનો વધારે મજા આવે છે.
બરોબર છે.
હા.
તમે લોકો ક્યારે પહોંચ્યા તા?
અમે લોકો બપોરે પહોંચી ગીયા તા. બીજે દિવસે વહેલી સવારે છ વાગ્યા મારે જંગલ સફારીની પરમિટ હતી. શિયાળાની સવાર હોય, કાતિલ ઠંડી અને ખુલ્લી જીપ્સી ખૂબ જ મજા આવે. આકાશમાં હજી પણ અંધારું તો અમે જ્યારે પહોંચ્યા ને ત્યાં ત્યારે
તો જીપ્સી હોય છે એના અલગ પૈસા હોય છે કઈ રીતે હોય છે.
હા જીપ્સીના અલગ પૈસા હોય છે. એમાં પર પર્સન ચાર્જ હોય છે થી હોય છે.
અને સિંહ જગલ સફારી તો પેલા લેવાની હોય છે, ઓનલાઈન હોય છે. આપડે
ઓનલાઈન હોય છે. અને ઓફલાઈન પણ હોય છે પણ આપણે ઓનલાઈન લઈને જાય તો વધારે સારું. ત્યાં જઈને આપણે વેઇટ ન કરવો પડે. ત્યાં આપણે પહોંચી ત્યારે ગાઈડ અને અ જીપ્સી બંને તૈયાર જ હોઈ.
હા.
થોડું તમે અ જે જંગલ સફારી માં ગયા તો કયા ટાઈમે ગયા તા. સવારમાં વેલા ઉઠયા હતા.
અમે સવારે છ વાગ્યાની પરમિટ લીધી હતી. જેના લીધે આપણે વાતાવરણ પણ ઠંડુ હોય. આપને સિંહ પણ જોવા મળે એના માટે થઈને
તો અહીયા આપે શાંત વા હોય છે તો ગગલવાદી જીપસી હોય છે. અને તો પરીક્ષાનું કર જવ હતો ત્યાં જીપસી માં હોર્ન વાગે ત્યાં
હા જીપ્સીનો એક જ અવાજ આવતો હતો ત્યાં પણ ત્યા ના સિંહ છે એ પણ છે ને જંગલના આ લોકો અ રેગ્યુલર આવતા જતા હોય એટલે એ લોકોને ઓળખતા હોય. એના લીધે સિંહ ને સ્વ વહેલી સવારે નીકળવાનું થતું હોય.
તો એમાં આપડે અ ચાયલી તો સિંહ જોવા મળે કે પસી ના મળે.
સિંહ જોવા મળે એની કોઈ ગેરંટી નથી હોતી. પણ એ લોકો પ્રયાસ એનાથી બનતો એટલો જ કરે. કે આપને સિંહ જોવા મળે.
તો તમને જોવા મળ્યું હતું.
હા અમે જોયા, બે સિંહ જોયા.
ગાઈડ આપણને બધું જણાવે કે ખાલી ગાઈડ આપણને સાથે જ રહે છે.
નય ગાઈડ આપણને જે કોઈ પણ વસ્તુ રસ્તામાં આવે એ બધું આપને બતા- બતાવતા જાય એના વિશે કહેતા જાય. આપને કાઈ પણ પ્રશ્ન હોય તો આપણે એને પૂછી પણ શકીએ જે ગાઈડ હોય એ એનો જવાબ આપણને આપે પ્લસ કે આપણને સિંહ કે આવે અથવા દીપડો આવે તો કઈ રીતના વળદ હતું એ બધું પણ આપને એ લોકો શીખવાડે છે.
તો ત્યાં નેટવર્ક આવતું હતું?
ના ત્યાં નેટવર્ક તો નહોતું એના લીધે જ ત્યાં નીરવ શાંતિ હતી અને નેટવર્ક ના આવે તો જ માણસ પ્રકૃતિને માણી શકે. નીતર તો અત્યારના જમાના પ્રમાણે બધા મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે.
હા એજ ને હવે ત્યાં આપણે ફરવા ગયા હોય
હ હા એજ વસ્તુ છે ને એના માટે જ કે આપણે ત્યાં ગીરમાં જઈએ ત્યાં નેટવર્કનું માનો કે ના બરાબર છે અમુક જગ્યાએ જ નેટવર્ક આવે છે બાકી નેટવર્ક અવેલેબલ છે જ નહીં અને એ સૌથી સારા મસાલ છે જેના લીધે માણસો હ પ્રકૃતિને માણે છે અને બીજી કોઈ એક્સ્ટ્રા એ એક્ટિવિટી કરે છે
બઉ બધા ફોટા ક્લિક કર્યા છે
હા અમે તો ખૂબ જ ફોટો ક્લિક કર્યા વિડિયોઝ એટલા ઉતાર્યા છે પ્રકૃતિને માણી એ બધા વિડીયો છે અમારી પાસે પ્લસ ત્યાં રિસોર્ટમાં રોકાણ હતા એ રિસોર્ટ પણ એવો મસ્ત નેચરલ હતો ટૂંકમાં રિસોર્ટ ન આપણે હા માઉસે ન કહી શકી
તો ત્યાં જંગરની અંદર જવા માટે બેસ્ટ કામ તમારા માટે તો એવ બોલી શકે છે
જંગલી માટે જવા માટે બેસ્ટ ટાાઈમ વહેલી સવારનો છ વાગે એ લોકો ગેટ ઓપન કરી નાખે છે. છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી સાંજે છ વાગ્યા પછી એ લોકો એન્ટ્રી નથી આપતા એટલે પછી જવું એ ગેરકાયદેસર છે. ગેરકાયદેસર લાયન શો પણ ગીરમાં થાય છે. પણ આપણે એક હા આપ પર એક જવાબદાર ભારતીય નાગરિક તરીકે એ વસ્તુ ન કરાય
અ અત્યારે આ થઈ રહ્યું છે કે ગેરકાયદેસર સ દર્શન કે તમને છે
હા એ લોકો રાત્રે તમને લઈ જાય છે સિંહ દર્શનમાં અને એ લોકો એનો મારણ નાખે એનો સિંહ શિકાર કરવા આવે ને તમને લાઈવ બધું બતાવે પણ એ લોકો ખૂબ જ લૂટે છે અને આ બધું એક રીતે જોવા જઈ તો ગેરકાયદેસર છે.
તો તમે સિંહ જોયો તો તેને વર્ણવી શકો કયો કયા ટાઈપ નું સીધતો મતલબ કે આપડે જે રીતે એમ ટી વી માં જોતા હોય એ રીતે જાતો કે પછી અહ રીતે દર્શાવવામાં આવે છે એ અલગ હોય છે. જે ટ્રેનિંગય એવો દેખાતો હોય અને રિયલમાં અલગ હોય છે.
ના આપડે જે ટી વી માં જોઈએ છે એ સી અને રિયલમાં જોઈએ એ સી બંનેમાં ઘણો ફરક હોય છે. રિયલ સિંહ જોવો એ એક મનને પ્રફુલ્લિત કરતું કાર્ય છે. રિયલ સિંહ જોવામાં આપડે ઘણું સાવચેત રહેવું પડે છે. ને ફોટા ક્લિક કરો ત્યારે એને આંખમાં ફ્લેસ ન થાય અથવા તો તમે બધા બેઠા હોય અને સિંહ નીકળે ત્યારે તમારે જાયાંજો ઘોંઘાટ નહીં કરવાનો ને સિંહ રસ્તો ક્રોસ કરતો હોય ત્યારે જીપસી હોય છે તે ઊભી રહી જાય છે અને ગાઈડ હોય છે એ સતત થઈ જાય છે અને આપણને પણ સતર્ક રહેવા કરે છે. કારણ કે કદાચ કોઈ માણસ સિંહને છછેડે હેરાન કરે તો સિંહ હુમલો પણ કરી શકે છે. અને સિંહ મનુષ્ય પ્રિય પ્રાણી છે તે મનુષ્યની સાથે રહેતું પ્રાણી છે. જેને લીધે સિંહ માં ના મનુષ્ય પર હુમલા બહુ જ ઓછા થાય છે. પણ અત્યારે જોવા જઈએ તો ગેરકાયદેસવર સિંહ દર્શન પ્લસ આ જે છે ફાર્મ હાઉસ ને એ છે ગેરકાયદેસર ઘણા છે ગીરમાં. તેના લીધે સિંહોને પોતાના વસવાટ માટેની જગ્યા ઓછી થતી જાય છે. તેના લીધે સિંહ ગામ અથવા તો શહેર તરફ વળતો જાય છે. એના લીધે ઘણીવાર તે માનવીઓ પર હુમલા પણ કરે છે.
તમે ગીરની અંદર જંગલ જે જંગલ સફરીમાં ગયા હતા, ત્યાં તમે બીધુંશું
અમે ત્યાં સાબર છે, સાબર મતલબ હરણ. તમે સાંભળ્યુંજ હશે.
હા.
હરણ છે, ઘણા પક્ષી પણ હતા વહેલી સવાર હતી એટલે ઘણા પક્ષીઓનો કલરો પણ ગુંજતો હતો. સાથે અમને એવું લાગ્યું કે દીપડો છે, પણ પછી એ કે અમે રહો ગાઈડ સાથે કન્ફર્મ કર્યું તો એને એમને કહ્યું કે ના દીપડો નથી દીપડો હોય તોએ હુમલો કરી શકે છે, કારણ કે દીપડો છે, એ અહ મનુષ્ય સાથે રહેતું પ્રાણી નથી જે સિંહ છે એ મનુષ્યની સાથે રહેતો પ્રાણી છે. પ્લસ અમુક વાંદરા પણ હતા ત્યાં વહેલી સવારે
બરોબર ભાઈ તમે આ વાત કરીને તો મને ગીરનો મારે માઈન્ડ ઉપર તમને કરી દીધું લાગે છે. હવે તો મારે જવું જ જોશે ગીરમાં ફરવા.
હા, ગીરમાં જવું એ એક ખૂબ જ સરસ એક્સપિરિયન્સ છે. એકવાર જઈઆવો અથવા તો હવે આપડે બીજી વાર જાશું તે રૂબરૂ ત્યારે આપડે બધા સાથે જાશું
પાકું ભાઈ મળીએ ત્યારે રૂબરૂમાં.
કંઈ વાંધો ન ચાલો ક સવારે મળીએ રામ રામ.
રામ રામ ભાઈ.